હા મિત્ર હું મજામાં અચ્છા
હું પણ મજામાં છું મિત્ર તમારા પર થોડો ટાઈમ છે આપ ટોપિક પર ચર્ચા કરવી છે ખેતી અને ખેડૂતોનું જીવન
હા મિત્ર તમારો આ ટોપિક તો ખુબ જ સરસ છે મને ગયમ
હા મિત્ર ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અને દેશ દેશની અર્થવ્યવસ્થામાં ખેતીનું મહત્વનું સ્થાન છે ખેડૂતોને દેશના અન્નદાતા તરીકે ઓળખવામાં આવે તેું મહેનત ભરી હોય છે, તેઓ વહેલી સવારે ઉઠીને ખેતરમાં કામ કરવા જાય છે, જમી જમીન તૈયાર કર પાકની સંભાળ રાખી અને પાકની કાપણી કરી જેવી અનેક કામગીરી તેઓ કરે છે. જીવન વર્સા હવામાન અને કુદરતી પરિસ્થિતિઓ નિર્ભર હોય છે, જો વરસાદ હવામાન પરિસ્િતિ જો અર્થ વ્યવસ્થા ના હોય તો અમે એના પરથી આપત્તિઓ આવી શકે છે, વરસાદ નિયમિત ના આવે એના લીધે પાકમાં પાક હારો નહીં આવતો અને ખેડૂતને નુકસાન થઈ શકે છે, આધુનિક યુગમાં ટ્રેક્ટર હારવેસ્ટર ટક સિંચાઈ અને અન્ય નવી ટેકનોલોજીનો ઉપયોગ ખેતી વધુ સરળ અને ઉત્પાદિત બની છે, સરકાર પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ સહાય અને પાક વીમા જેવી સુવિધાઓ પૂરી પાડે છે, હવે પહેલાના સમયમાં તો ખેડૂતો હતા એ લોકો બળદથી હળ હળ જોતા હતા અને એનાથી ખી જમીન ખેડતા હતા તેથી પછી જમીન ખેડીને પછી એમાં પાક વાવતા હતા હવેના આધુનિક જમાનામાં ખેતીને સરળ બનાવા માટે ટ્રેક્ટરથી ખેતર જોતવામાં આવે છે, અને પહેલાના સમયમાં જારે પાક કાપવામાં આવતોું હતોું ત્યારે આ વખતે આધુનિક જમાનામાં હાર્વેસ્ટરથી કાપવામાં આવે છે, પાક એવી જ રીતના આધુનિક જમાનામાં વિવિધ ટેકનોલોજી આવી ચૂકી છે, ખેડૂતો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમ છતાં ક્યારેય અનિયમિત વરસાદ કુદરતી આપત્તિઓ અને બજારમાં ભાવની નિ્છ ત્યા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ખેડૂતો આપણા દેશમાં સૌ મોટો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે જો ખેડૂતો ખેતી ના કરે તો પાક ના થાય અને પાક ના લીધે બધાને આપણા પૂરા દેશમાં ખાવાનું ના મળે અને ખાવાનું ના મળે તો આપનું જીવન શૈલી અ જાય એના માટે આપને ખેડૂતોને મહત્વ આપવ જોઈએ અને ખેડૂતોની સહાય કરવા જોઈએ જેથી ખેડૂતો ઉત્સાહિત થાય અને વધુ ખેતી કરે અને એ લોકોનું મન લાગેનાથી આપણને જે જરૂરિયાત વસ્તુ રહી એ પૂરતા પ્રમાણમાં મળી રહી ખેડૂતો આપના જીવનનો આધાર છે. તો તમારે આના પરથી શું કેવું મિત્ર
હા મિત્ર તમારી વાત એકદમ તદ્દન સાચી છે. કારણ કે આપણો જે ભારત દેશ છે, એ હ ખેતી પ્ર દામ દી છે એમ આપણે જોવા જઈએ તો ભારત દેશની જે વસ્તી છે, એ એકસો ચાલીસ કરોડની થી પણ વધારે છે, મિત્ર ને આપણો જે દેશ છે, મિત્ર એ જે વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે, વસ્તીની દ્રષ્ટિએ તો એ હિસાબે આપણે વિચારવું જોઈએ કે આપણું જે ભારતની અંદર જે કૃષિ છે મિત્ર એ કઈ રીતના આટલું બધું જે બીજ કે જે પણ કઈ કઠોળ કે જે પણ ખાવાની જે ચીજ વસ્તુઓ છે, એ કઈ રીતના વાવતો હો તો એ ખૂબ જ વિચારવા જેવી વાત છે, કારણ કે જો જે પણ કઈ પાક વાવવાનું બંધ થઈ જાય કે ઓછું થોડું થઈ જાય તો એની અસર પૂરા ભારત દેશ પર પડી શકે છે. તો આથી આપણેે જોવા જઈએ તો જે ભારતની જે સરકાર છે, એ પણ ઘણી બધી એવી યોજનાઓ કાઢે છે. જેની અંદર વિવિધ પ્રકારની એવી યોજનાઓ હેઠળ ખેડૂતોને અલગ અલગ પ્રકાર પ્રકારની યોજનાઓ મળે છે, જેમાં એ લોકોને કોઈ અ હમણાં આધુનિક યુગમાં જોવા જઈએ તો કઈ અ ટટેક્ટર નાનું સાધન લેવાનું હોય તો પણ એનો સરકાર જે છે, એ લોકોને સબસીડી આપે છે, ને બીજી વાત કે જે ખેડૂતો હોય છે, એ લોકોને દર ત્રણ મહિના દરમિયાન એ લોકોને જે અ થોડા પૈસા આપતા હોય છે જેમ કે બે ત્રણ હજાર તો એ ખૂબ જ સારી વાત છે. એનાથી જે પણ કઈ ખેડૂત છે એ લોકોને જે ખેતી કરવાથી જે કઈ પાક છે એને મજૂ થાય મિત્રો ખૂબ જ સારી વાત છે. કારણ કે મિત્ર આપડે જોવા જઈ તો જે ખેડૂત છે. એ જો ખેતી ખતો બંધ થઈ જાય તો ખુબ જ મોટી મુશ્કેલી આવી પડે મિત્ર બીજી એ વાત કે આપડો જે ખેડૂત છે. એ ખૂબ જ મહેનત કરીને બીજ વાવતો હોય છે. ને જારે બીજને કઈ નુકસાન થાય તો ખેડૂત ખુબ જ દુઃખી થતો હોય છે મિત્ર જયારે પહેલાના સમય દરમિયાન મિત્રો આપણે વાત જોવા જઈએ તો મિત્ર એ સમય દરમિયાન આટલી બધી આધુનિક ટેકનોલોજી ન હતી તો તે સમય દરમિયાન જે ખેડૂતનું જીવન હતું એ ખુબ જ મુશ્કેલ ભર્યું હતું. કારણ કે તે સમય દરમિયાન જે મિત્રો જે ખેડૂત એ વરસાદી પાણીના ઉપર આધાર રાખતો હોય છે. જોઈ પાણી યોગ્ય સમયે આવે ને એ યોગ્ય રીતે પાક ઉગાડે તો એને જે પણ કઈ પાક વાવવા હોય તે વાવતો હોય છે મિત્ર ને જો તે સમય દરમિયાન મિત્ર જો વધુ વરસાદ આવે તો પણ પાકને નુકસાન થાય અનેને જો ઓછો વરસાદ આવે તો પણ પાકને નુકસાન થતું હોય છે. એટલે એટલું બધું જે પાક હોય તે ઉગાડી શકતું નથી મિત્ર તો જે નુકસાન છે તે ખેડૂત ન થતું હોય છે. એથી લોકોનું જે જીવન છે એ ખુબ જ કઠિન ભર્યું હતું પણ હાલના સમયમાં આપણે જોઈએ તો એવી ઘણી બધી ટેકનોલોજી આવી ગયલી છે જેમ તમે કીધી કે હાર્વેસ્ટર નો ઉપયોગ થાય છે ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે અ ઘાસ કાપવાના મશીનો અલગ અલગ પ્રકારના એવા મશીનોથી ખેડૂત જે પણ કઈ ખેતી કરવાનું હોય તો એ ઝડપ રીતે ખેતી કરી શકતો હોય ને બીજી એ વાત હાલના સમયમાં એવું નથી કે જે ખેડૂત છે તે વરસાદી પાણી છે એના ઉપર જ આધાર રાખી શકી હાલના સમયમાં આપણે જોવા જઈએ તો મોટા ભાગના જે અમુક એવા એવા ખેડૂતો હોય છે કે જે બોર ઉતારીને પછી જે પણ કઈ પાણી જોઈતું હોય એ પાકને પહોંચાડે છે એથી કરીને પાક સારું થાય બીજી વાત કે આપણે જોવા જઈએ તો હમના તો હાલના સમયમાં અલગ અલગ પ્રકારની એવી નહી બનાવામાં આવે છે કે પાપલાઈન બનાવામાં આવે છે જેના મારફતે પાણી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે જેથી કરીને તે ભારે માસ દરમિયાન અ અલગ અલગ પ્રકારના એવા પાકો આવી શકે તો એ પણ ખુબ જ સારી વાત અને બીજી વાત કે અલગ અલગ પ્રકારની એવી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે જેની અંદર ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ એના દરમિયાન જે પણ કઈ પાકને જે પૂરતું પાણી હોય એ મળી રહે આથી પાણીની બચત થાય અને ખેડૂત ન જે પણ જરૂરિયાત દરમિયાન યોગ્ય સમયે પાકને પાણી મળત એથી એટલો બધો સમય પણ નહી થતો મિત્ર ને આપણેે એવી આપણને ખબર જ છે કે અમુક ઢોળા વાળી જગ્યા હોય છે ડુંગરાળ વિસ્તારમાં તો તેવા વિસ્તારોની અંદર મિત્ર ત્યાં મોટર થી આપણે પાણી પહોંચાડતા હોય છે તો ત્યાં પછી ખેતી સામાન્ય રીતે થઈ જતી હોય આથી જે પણ કઈ પાક ઉગતો હોય મિત્ર એ ખૂબ જ મોટા પ્રમાણમાં પાક ઉગે તો એનાથી થોડા ઘણા વધુ પૈસા ખેડૂતને આવે તો પછી એનું જે અ ઘરની પરિસ્થિતિ છે એ ખૂબ જ સારી રીતના થઈ શકે મિત્ર આપણે જોવા જઈએ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો હાલના સમયમાં અલગ અલગ પ્રકારના એવા રસાયણિક દવાઓ બનાવામાં આવી છે જેના દરમિયાન અમુક પાકને જયારે નાનું હોય કે અમુક સમય દરમિયાન કીટકો લાગી જતા હોય કે પછી નીંદણ વધુ આવી જતું હોય તો એવી દવાઓ બનાવવામાં આવે છે જેનાથી એ લોકો નો નાશ થાય તો મિત્રો એ ખુબ જ સાચી વાત છે તો આ વાતને તમે આગળ લઈ જતા શું કહેશો
તમારી વાત સાચી છે હાલના સમયમાં આધુનિક જમાનો છે એના માટે આપણે વિવિધ પ્રકારની ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એ ખેતી શક્યે છે આભાર થન્ક યુ